હ
હા કેમ છો અહયામાં.
હા બસ સારું છે કેવું તબિયત પાણી તમારે.
એકદમ મસ્ત.
એવું.
હા.
સારું કેવાય હા બસ સારું આજે અમારે. મા એને સ્કૂલમાં પેરેન્ટ્સ ટીચર્સ મિટિંગ હતી.
ઓ.
તો ત્યાં ગયા હતા એમ. રિઝલ્ટને એવું તો સારું છે પણ તેનો જે પોતાની પર્સનાલિટીનું. જેને જે વિકાસ થવો હોય થવો જોઈએ.
હમ.
એવું આમ લાગતો નથી અમે તો એને આમ ઘરે. તૈયાર કરાવ દાવએ ઘરે મંચાવડાવીએ પણ. આમ વાંચતોય નહિ ને સાંભળતો પણ નથી અમારો.
હા એ તો સાચી વાત છે.
અને આ તો કેવું આમ શિક્ષક હોય ને તો થઈ શકે. એમ કે શિક્ષક. સારું સંભાળ રાખી શકે વિદ્યાર્થીનું.
હા એ તો ખરું કે શિક્ષક ની ફરજમાં આવે કે બાળકને. જે છે પોતાના પગ ઉપર ઉભા કરે એમનામાં આત્મવિશ્વાસ ઉભો કરે.
હા કેમકે શિક્ષક તો આમ સમાજના ઘડવૈયા કહેવાય છે..
હા.
હા એ કામ હા બોલો.
એક શિક્ષક ની નૈતિક ફરજમાં એ આવે. કે એ જે છે એ બાળકને પહેલા તો જે છે બાળક જે. એમાંથી ડરવું ના જોઈએ.
હા.
કે અ અત્યારે તો એવું ટ્રેન્ડ બની ગયો છે કે. સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ એમ પણ હું એમાં માનતી. કે બાળક તમારી સાથે એમની મુશ્કેલીઓ જો. એ જ શેર જ નહી કરી શકે. તો પછી એ શ ફાયદો એમ બીકમાં બીક.
શિક્ષક આમ બાળકને સાથ સહકાર આપે ને. તો એ આમ સારી પ્રગતિ કરી શકે.
હમ. હા એ તો છેજ કારણ કે.
હા બોલો બોલો
અ શિક્ષક જે છે ને. એ ખાલી એ કેવીરીતે એક વિષય પૂરતું જ નહીિ. પણ એ જે છે એને જીવનમાં જે. પરીક્ષાઓ આવે છે એના માટે તૈયાર કરતું હો.
હા અને અમુક વાત. કે અમુક બાળકો આમ ક્લાસમાં છે ને શર્મિલા હોતા હોય છે.
હમ.
તો શિક્ષકે એને આમ. એ શર્મીલાપણામાંથી આમ બહાર નીકળવા પણ ઘણા પ્રયત્નો કરતો હોય છે. એ ક એની સારી ફરજ છે.
હા એ તો સાચી વાત છે કે જે. શિક્ષકો એ બધા બાળકોને એવા મતલબ આમ ડિફરન્શિએટ ના કરી દેવા જોઈએ કે આ.
અ હોશિયાર છે કે આ ડફો છે.
હા અને શિક્ષકનુંું કાર્ય મા. વિદ્યાર્થીઓને પાઠ ભણાવવાનું જ નથી હોતું પરંતુ તેમના વ્યક્તિત્વ. ઘના સર્વાંગી વિકાસ કરવાનું પણ એમ હોય છે.
હા હા એ તો એ તો ખરું જ ને કે ગમે તે એક જ ક્ષેત્રમાં. થોડી બાળક ને આગળ વધવાનું છે.
અને શિક્ષક વિદ્યાર્થીઓને જ્ઞાન સંસ્કાર અને જીવનના ઘણા મૂલ્યોનું આમ. પ્રદાન કરે છે. અને શિક્ષક ની આમ પ્રથમ ફરજ તો વિદ્યાર્થીઓને યોગ્ય. અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની છે. તેવું આમ વિદ્યાર્થીઓમાં. જિજ્ઞાસા સર્જનાત્મકતા અને વિચાર શક્તિ. વિકસાવવામાં ઘણી મદદરૂપ બને છે. એટલે વિદ્યાર્થી ના જીવન માં શિક્ષક ન તો આમ ઘણો મોટો. મોટ રોલ હોય છે.
હા તો સાચ વાત છે.
હા અને શિક્ષક. વિદ્યાર્થીઓને આમ સારા નાગરિક બનાવવા માટે પણ પ્રેરણા આપે છે. કે તમે દેશને લઈને આ પ્રગતિ કરો. તમારે દેશને લઈને આ ફરજ છે એ પૂરી કરો.
હા.
તો એ કામ સારું રહે વિદ્યાર્થી માટે કે. એ દેશને આમ પ્રગતિશીલ બનાવવામાં વિકાસશીલ બનાવવામાં ભાગરૂપ બની શકે.
હા એ તો સાચી વાત કે જે આપડા.
જે શિક્ષક જે છે બાળકોને બાળપણથી જ. દેશ પ્રત્યેની પરિવાર પ્રત્યેની મિત્રો પ્રત્યેની એક સારા. અ માણસ બનવા પ્રત્યેની ફરજો સમજાવી શકે. તો પછી બાળક એક સારું સારો માણસ બની શકે એમ.
હા અને શિક્ષક વિદ્યાર્થીઓમાં આમ શિસ્ત સમય પાલન પ્રામાણિકતા અને જવાબદારીની ભાવના વિકસાવે છે. અને તેઓ દરેક વિદ્યાર્થી સાથે સમાન વર્તન કરે છે અને તેમની સમસ્યા બચાઓને સમજવાનો પ્રયત્ન કરે છે. હા અને એક શિક્ષક આમ સારું મિત્ર બનીને રહી શકે ને તો વિદ્યાર્થી માટે
હા. એટલે તો પાંચ સપ્ટેમ્બર ના દિવસે શી શિક શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.
હા. કેમ કે વિદ્યાર્થી સમજી શકે શિક્ષકની શું-શું ફરજો છે.
હા.
શિક્ષક બનીને
હા.
અને શિક્ષક વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ માં વધારો કરે છે. અને તેમના જીવનમાં સફળ થવા માટે માર્ગદર્શન આપે છે. હા.
સાચી વાત છે કે કેવાય ને કે ડોક્ટર એન્જિન પૂન્યર પછી આર્કિટેક્ટ આ બધા જે બન્યા છે. એ શિક્ષક ના કારણે બન્યા છે.
હા. અને આધુનિક યુગમાં તો આમ શિક્ષકની ફરજ માત્ર પુસ્તક ન જ્ઞાન આપવાનું નથી હોતું. પરંતુ જે ટેકનોલોજી છે જે નૈતિક મૂલ્યો છે. અને સામાજિક જવાબદારીઓ વિશે પણ જાગૃતિ કરાવવાની હોય છે. એનું પણ એ એક સારો રોલ નિભાવી રહ્યોતો હોય છે.
હા અને શિક્ષક ચાહે તો ઘણું બધું બદલી શકે છે. જેમ કે અલગ પાંડે જે સર જે છે.
હા. ખાનસર.
હા. એ જે છે. હા.
જો કોઈ આમ વિદ્યાર્થી અભ્યાસમાં નબળો હોય તો શિક્ષક તેને વધારાનું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીને સફળ બનાવી શકે છે.
હમ.
મારે જ એકવાર એવું થયું હતું કે હું દસમામાં હતી અને એ ટાઈમે હું એટલી બધી આમ હોશિયાર ગ એવું કઈ નથી.
હમ.
સાદી જે છોકરી હતી જે નેચરલ આમ નોર્મલ માક માર્ક્સ લાવતી હતીથી. પણ મારા એક શિક્ષક હતા એમને મારી આમ કલા પહેચાની અને એ ટાઈમે અમારી પરિસ્થિતિ પણ એઆ એટલી બધી સારી નથી કે અમે બુક છે. ડાયજેસ્ટ છે. ગ્રાઈડ કહી આપણે એ અફોર્ડ કરી શકીએ તો એમને હા તો એમને દસમામાં મને એક ગાઈડ લઈ આપી. અને મારી આમ એ બા એના પછી મારી ઘણી પ્રગતિ થઈ. કેમકે મોસ્ટલી એમાંથી જ પૂછાતું હતું.
હા.
એટલે એમની એક આ બાબત મને સારી ગમ હતી. શિક્ષક તરીકેની.
હા. હા એ તો સમજાઈ ગયું કે અ શિક્ષક સમુકર આર્થિક રીતે પણ ઘણા લોકોને મદદ. કરતા હોય છે અને. ક એમ અલગ પાંડે સર પણ એવું જ કરે છે એમ કે ઓછા પૈસામાં. અ જે છે શિક્ષક જે બાળકો જે છે. એમને શિક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે. કોરોનામાં તો ખાસ ફાળો રહ્યો.
એ બાબતમાં તો. શિક્ષક ની વાત ના અને યુટ્યુબમાં પણ ઘણા વિડીયો ફ્રીમાં અવેલેબલ હોય છે.
હા.
કેમકે એ ત શિક્ષણ લઈ શકે કેમ કે કોઈ બાળક. પેલું પ્રીમિયમ કે કઈ આવતું એ અફોર્ડ ના કરી શકે.
હા હા.
હા અને એમનું ભણીને પણ આમ ઘણા બધા વિદ્યાર્થીઓ આજ સુધી આગળ પણ આવ્યા છે.
હા.
હા.
કારણ કે અ અને. અ એ જે છે એ એમની સફળતામાં દેખાઈ રહ્યું છે એમ. કે એમને બાળક. જે ગરીબ બાળકો હતા એમના વિશે વિચાર્યું. તો હવે અત્યારે જે છે એ ખુબ સફળ છે બાળકોની દુવાઓ અને એમના કર્મોના.
હા. અને એમ પણ આમ શિક્ષકનુંું સ્થાન સમાજમાં આમ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.
હા.
એક સારો શિક્ષક આમ વિદ્યાર્થીઓને જીવનને યોગ્ય દિશા આપી શકે છે. દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે.
હા એ તો સાચી વાત છે.
અને આજથી જ નહીં પણ પેલા જુના જમાનામાં પણ. શિક્ષકનુંું ઘરું ઘણું મહત્વ હતું.
હા એજ ને અને શિક્ષક ન એટલું. અ લોકો માન સન્માન પણ એટલું કરતા હતા ને કે પછી એકલવ્ય એ ગુરુ દક્ષિણ. જે દ્રોણાચાર્ય હતા એમને તો એમને શીખવ્યું પણ નતું. પણ પછી. અ એ તો પણ અમે જયારે ગુરુ દક્ષિણા આપી. તો હ હા.
હા. અને પેલા એ કાપીને પણ આવી દીધું હતું એજ સમય એટલી આમ ગુરુની. રિસ્પેક્ટ હતી અને એટલું બધું આમ માનવામાં આવતું હતું.
હા.
હા અને આજના જમાના પણ માં પણ. એમની ઘણી વેલ્યુ હોય છે શિક્ષકની. અને એમની ઘણી બધી આમ ફરજો પણ એ લોકો નિભાવતા હોય છે. એ લોકો એમનાથી જેટલું બને ને એટલું આમ. કાર્ય કરતા જ હોય છે કે મારો વિદ્યાર્થી. છે જે મારા અંદર ભણે છે આમ આગળ વધી શકે.
હા અને જયારે જે વિદ્યાર્થી છે જિંદગી માં કઈક કરે ને તો એ લોકો બહુ ખુશ પણ થતા. તા હોય છે.
અને અમારે તો આમ. પીએચડીને એવા બધા સ્ટુડન્ટો હોય કોલેજમાં તો. એનું કામ આગળ બની શકે એટલે ક્યાંથી પણ કોન્ટેક્ટ શોધીને લાવશે. અને એનું કામ કરી આપશે કેમકે એનું ભણતર ના રોકવું જોઈએ.
હા એ તો કરી
હા એટલે શિક્ષક નો તો ઘણો રોલ છે જીવનમાં સફળતા પાછળ આપડી હા સારું સારું ચલોવાંધો નહી
હું
હા પછી કરીશ
હા હા
હા